હલો.
કેમ છો?
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ આજે મને રસપ્રદ વિષય પર વાત કરવી છે ઓનલાઈન અભ્યાસ
વાહ ખુબ જ સારો વિષય છે આજકાલ તો લગભગ દરેક વિદ્યાર્થી આ વિશે વાત કરે છે.
હા. ખાસ કરીને અભ્યાસનું મહત્વ ઘણી વધુ કે કહ્યું છે.
સાચું કહ્યું પહેલા લોકો માત્ર સ્કૂલ, કોલેજ અને ટ્યુશનમાં જઈને જ અભ્યાસ કરતા હતા પરંતુ હવે મોબાઈલ અને લેપટોપ દ્વારા ઘરે બેઠા અભ્યાસ કરી શકાય છે.
હા અને મોટો ફાયદો મને લાગે છે કે
જવાની જરૂર નથી.
હા અને જો કોઈ ક્લાસ સમજમાં ન આવે તો રેકોર્ડિંગ વિડીયો ફરી જોઈ શકાય છે.
જો ઓફલાઈન ક્લાસમાં શિક્ષક એક વાર સમજાવે પછી જો ધ્યાન ના આપ્યું હોય તો મુશ્કેલી પડે.
હા પરંતુ ઓફલાઈન અભ્યાસના પણ ઘણા ફાયદા છે શિક્ષક સામે હોય એટલે વિદ્યાર્થીઓ વધુ ધ્યાન આપે છે.
ઘણા વિદ્યાર્થી તેઓ મોબાઈલમાં બીજા બજા કામ કર
હા અને ક્યારેક ઇન્ટરનેટ ની સમસ્યા પણ આવે છે.
નેટ ધીમું હોય તો ક્લાસ અઠ
હા અને ઓનલાઈન અભ્યાસમાં મિત્રો સાથે ચર્ચા પણ થાય છે સાથે ભણવાની વધુ સમજ પડે છે.
હા. શીખવા માટે સારું હોય છે.
હા માત્ર પુસ પુસ્તકો જ નહીં પણ શ્રેષ સમસ્ત સમય ન મહત્વ અને સામાજિક વર્તન પણ શીખવવા મળે છે
હા ઓનલાઈનમાં લાંબા સમય સુધી સ્ક્રીન શ અમે બેસર થાય છે
સાચું કહ્યું ઘણા વિદ્યાર્થીઓને માથાનો દુખાવો પણ થાય છે
હા પરંતુ ઓનલાઈન અભ્યાસમાં જ કરી શકાય છે
હા ઘરે બેઠા નવી સ્કીલસ પણ શીખી શકાય છે
છે બંનેના પોતાના ફાયદા અને
હા હું પણ એવું જ માનું છું માત્ર ઓનલાઈન કે માત્ર ઓફલાઈન નહીં બંનેનો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ
જો ઓફલાઈન સાથે ઓનલાઈન ઉપયોગ કરીએ તો અભ્યાસ વધુ સારી બની
સાચું ટેકનોલોજી નો ઉપયોગ શીખવા માટે થવો જોઈએ ધ્યાન ભટકાવવા માટે નહી
આજ હા તે એ તો ચ તારો તમે શિક્ષકો માટે ઓનલાઈન કે ઓફલાઈન
અ મને લાગે છે કે શિક્ષકો માટે ઓફલાઈન પદ્ધતિ વધુ સરળ હો શકે કારણ કે તેઓ વિદ્યાર્થીઓ માટે સીધો સંપર્ક કરી શકે છે
હ હા તેઓ તરત છે જાણી શ આપી રહ્યો છે અને. તોણ ધ્યાન.
સાચું કહ્યું ઓનલાઈન ક્લાસમાં ક્યારેક વિદ્યાર્થીઓ કેમેરા બંધ રાખે છે એટલે શિક્ષકોને મુશ્કેલ પડે છે.
હા અને ક્યારેક વિદ્યાર્થીઓ તો હાજર ગયા હોય છે
હા ઘણા વિદ્યાર્થીઓ ક્લાસ ચાલુ રાખીને બીજું કામ પણ કરતા હોય છે
ઓફલાઈન અતારણ અલગ જ હોય છે મિત્ર સોની સ સામે ભણવું અને લેવી આ બધું પણ શીખ વાની.
હા મને સ્કૂલના દિવસો બહુ યાદ આવે છે.
અને રિસેસનો સમય.
હા ભણવા. રા
હા પણ ઘણા વિદ્યાર્થીઓ નવી તકપ
કેવી રીતે.
જેમ કે જો. કોઈ વિદ્યાર્થી.
થી ગામે શહેરમાં શારા શિક્ષકોના. ના હોય શકે છે.
હા આ તો ખરેખર મોટો ફાયદો છે અને આજે ઘણા વિદ્યાર્થીઓ ઓનલાઈન ભાષાઓ કમ્પ્યુટર કોર્સ અને અન્ય સ્કીલ શીખી રહ્યા છે.
હાલ વિષયો જ નહીં પરંતુ ઘણા ઘણા નવાય છે.
હા પણ મને લાગે છે કે નાના બાળકો માટે ઓફલાઈન અભ્યાસ વધુ સારો છે. હા
હા.
બ બને હા કારણ કે નાના બાળકોને શિક્ષકનું, માર્ગદર્શન અને વ્યક્તિગત ધ્યાન વધારે જરૂરી હોય છે, અને તેઓ મિત્રો સાથે રમતા રમતા પણ શ ર ખે છે.
એ માત્ર પુસ્તક વાંચવાનું નામ અમ ન
હા, શિક્ષણ માણસના વ્યક્તિ વ્યક્તિત્વનો વિકાસ પણ કરે છે.
એકદમમ સાચરે બંને પદ્ધતિઓનું પોતાનું અલગ મહત્ત્વ છે.
હા, યોગ્ય સમયે યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ.
સાચી વાત છે.
હ જો તને એક પસંદગી કરવી હોય, તો તું કયું પસંદ કરીશ ઓનલાઈન કે ઓફલાઈન.
કરીશ.
એવું કેમ?
કારણ કે મને લાગે છે, કે આમાં વધારે ધ્યાન રહે છે, મન પણ ભળવામાં રહે.
હા આ વાત આ વાતમાં તો હું પણ સહેમત છું, પરંતુ હું બંને ન મિશ્રણ પસંદ કરીશ.
તેનું મિશ્રણ સમજાય કવને.
અ જેમ કે રોજનું ભણતર, સ્કૂલ અથવા કોલેજ માં થાય, અને વધારા નું શીખવું, ઓનલાઈન કરીશ.
આ વિચાર સારો છે. છે.
હા, કારણ કે ક્યારેક શિક્ષણ શિક્ષક ક્લાસ માં થોડો સમય સમય આપે છે અને જો કોઈ વિષય સમજ સમજમાં ના આવે, તો ઘરે આવીને વિડીિયો જોઈ શકાય, અને પરીક્ષા સમય પણ ઓનલાઈન નોંધો અને, વિડીયો મદદરૂપ થાય છે.
હ ત્યારે તેઓ ઓનલાઈન ટેસ્ટ પણ આપે છે.
હા, અને તેના પરિણામ પણ તરત મળી જાય છે.
હા, પેલા વિદ્યાર્થીને ભરતીઓ ને પછી રાહ જોવી પડતી હતી, શિક્ષણ ને સરળ બનાવ્યું છે.
હા, પણ દરેક વસ્તુનો ઓ યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, વધારે મોબાઈલ નો ઉપયોગ નુકસાન પણ કરી શકે છે. અને ઘણા વિદ્યાર્થીઓ કલાકો સુધી ફોનમાં રહે છે.
જેના કારણે આંખો પર અસર અસર પડે જાય છે, અને ક્યારેક અભ્યાસક્રમ વધારે આકર્ષે છે.
જે વખત હા, આ સૌથી મોટી સમસ્યા ઓ માંથી એક છે. તેથી સ્વનિયંત સ્વનિયંત્રણ પણ જરૂરી છે. એક સારો વિદ્યાર્થી માત્ર ભણે જ નહીં પણ પોતાના સમયનું યોગ્ય. આયોજન પણ કરે છે.
સમયનું સંચાલન જીવનમાં ખૂબ. ખુબ મહત્વનુ, વ્યક્તિ સમયની કિંમત સમજે વધે છે.
ખૂબ સુરત સુંદર વાત કરી.
શિક્ષણનો હેતુ માત્ર,
માર્ક્સ મેળવું જ્ઞાન અરે સારા માર્કસ છેે.
એકદમ સાચું આજે ફરીથી ઘણી નવી વાતો શીખવા મળી ચાલો મળશે પછી.
આ ચર્ચા ગમી. હરે કૃષ્ણ.
બાય.